તો
હલો
હલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે
હમ તમારા આજ આવી રહ્યો છે
એમ છો.
મજા આવે ત ને
હું પણ મજામાં છું પરિવાર કેવું છે સારું છે
હા સારું છે
હવે તમે શું કરો છો.
અત્યારે કઈ નહ જસ્ટ બેઠેલ છે
હ તમે ફ્રી છો
હમ તમે શું કરી રહ્યા છો.
તો આ તમે મને સાથ આપશો
હા
તો આજે આપણે પાણી નું મહત્વ એના વિશે થોડું જોઈ લઈએ.
ઓકે
તો મિત્ર એક ક્ષણ માટે કલ્પના કરો કે આવતી કલે સવારે ઉઠો અને ઘરમાં એક ટીપું પાણી ન હોય શું આપણે ચા બનાવી શકશું શું આપણે સ્નાન કરી શકશું અને રસોઈ બનાવી શકશું. તો જવાબ છે ના એટલે જ કવાય છે કે જે તો જીવન છે. પાણી માત્ર માણસ માટે નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે અમૂલ્ય છે પક્ષી હો પ્રાણી હો ઉર્ક્ષ અને છોડ દરેક જીવન પાણી પર આધાર રાખે છે પાણી વિના પૃથ્વી પર જીવન શક્ય નથી આપણા શરીર ન લગભગ સિત્તેર ટકા ભાગ પાણીથી બનેલો છે. ડોક્ટરો પણ કહે છે કે દરરોજ પૂરતું પાણી પીવું જોઈએ પાણી આપણા શરીરને સ્વસ્થ રાખે છે પ્રાચીન પાચન ક્રિયા સુધારે છે. શરીર ન તાપમાન નિયંત્રિત રાખે છે. અને અનેક રોગોથી બચાવે છે તો મિત્રો પાણીનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ પીવા માટે રસોઈ બનાવવા માટે નાહવા માટે કપડા ધોવા માટે સફાઈ કરવા માટે ખેતી કરવા માટે પણ વાપરીએ છીએ જો એક દિવસ પાણી ના મળે તો જીવન મુશ્કેલ બની જાય છે એમ જોવા જઈએ તો આપણા ભારતમાં ભારત પણ એક ગતિ પ્રધાન દેશ ખેડૂતો ખેડૂતો નો આધાર વરસાદ અને પાણી પ પાણી પરશે સારો વરસાદ પડે તો સારો પાક થાય છે ઓસો વરષ પડે તો મુુસ્ખળ પડે છે પાક બગડે છે અને ખેડૂતોને નુકસાન પણ થાય છે જેમકે ઉદ્યોગ હસ્પિટલ સ અને વીજળીના ઉત્પાદનોમાં પણ પાણીનું વિશેષ મહત્વ છે એટલે પાણી માત્ર જીવન માટે જ નહીં દેશના વિકાસ માટે પણ જરૂરી છે પરંતુ મિત્ર આજે સૌથી મોટી ચિંતા બધાની વાત એ છે કે પાણીનો બગાડ વધી રહ્યો છે ઘણા લોકો નળ ખુલ્લા રાખે કે છે વાહનો ધોવામાં વધુ પાણી વાપરે છે ને પાણી નું પ્રદુષણ પણ કરે છે તેના કારણે પીવાનું શુદ્ધ પાણી દિવસો અનેને દિવસે એ ઘટી રહ્યું છે જો આપણે આજથી પાણી બચાવશું નહી તો આવનારી પેઢીને પણ પાણી માટે સંઘર્ષ કરવો પડશે તેથી પાણી બચાવવું એ માત્ર સરકારની નહી પરંતુ દેશના નાગરિકની જવાબદારી તો મિત્રો દરેક ટીપુ કિંમતી છે ઘણા લોકો રોજ પીવાના પાણી માટે કિલો કિલોમીટર સુધી ચાલીને પાણી લાવે છે જારે આપણને સરળતાથી પાણીમાં ત્યારે આપણે તેની સાચી કિંમત સમજતા નથી તો આપણે આજે એક સંકલ્પ કરીએ કે પાણી ન બગાડ નહી કરીએ પાણી નું સંરક્ષણ કરી અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે તો તમે થોડું મને એના વિશે હજુ કરશો
તમે કીધું તે બધું સાચું જ છે આપણે આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું પાણી છે પાણી વગર આપણે જીવન જીવી શકતા નથી જોઈએ પાણી જો આપણે પાણી જ ના પીએ તો આપણે મૃત્યુ પામી શકીએ છીએ એના વગર જીવન આપણું અસત્ય છે જેમ તમે જો જ છો ગાડીઓ પછી મોટા મોટા વાહનો એમાં પાણી પાણી તો પાણી ની જેમ જ પેટ્રોલ નાખે છે પેટ્રોલ વગર તે ચાલતા નથી બંધ પડી જાય છે પેટ્રોલ પૂરું થાય એટલે ગાડી ઓટોમેટિક બંધ પડે છે એજ રીતે આપણા શરીરમાં પણ પે પાણી ના હોય તો આપણું શરીર પણ ધીરે ધીરે બંધ પડી જાય છે અને માણસ છેવટે. મૃત્યુ પામે છે તેજ રીતે પ્રાણીઓ પણ પ્રાણીઓ ન પણ તે હાલ થાય છે. એટલે પાણી આપ આપણા માટે ખૂબ જરૂરી છે પાણી વગર કોઈ પણણ સજીવ જીવી શકતું નથી વૃક્ષોને પણ પાણીની ખૂબ જરૂર હોય છે. એ મોટા પાયે પાણી પરર જ જીવે છે. ઓ તો કીધું તેમ. આપણે આધુનિક જીવનમાં ખૂબ પાણીનો વપરાશ કરે છે મોટી રીતે બગાડ કરે છે. અને જગ્યાએ આપણે પાણીને પ્રદુષિત કરે છે જેમ કે નદીઓમાં કચરો રાખે તળાવમાં માણસો કચર રાખે જેથી પાણી પ્રદુષિત થાય છે. એ આપણને તો નુકસાન પોહોંચાડે જ છે પણ સાથે સાથે તેમાં રે રહેતા જીવોને પણ નુકસાન પહોંચાડે છે જેમ કે માછલાઓ મરી જાય સિટીમાં તેમાં રહેતા બીજા જેવો નાશ પામે તે કુદરતને પણ ખૂબ અસર પહોંચાડે છે. આપણે જોઈએ તો આપણા દ દૈનિક ક્રિયામાં પણ પાણી ખૂબ વપરાય છે સવારે ઉઠીએ ત્યારથી અને ઊંઘીએ ત્યાં સુધી પાણી આપણે વાપરીએ છીએ. જો પાણી ન મળે તો આપણે જીવન જીવી શકતા નથી. તેથી આપણા માટે પાણી ખુબ જરૂરી છે. હાલ તો આપણે જોઈએ જ છે આપણા વિસ્તારમાં અમુક અમુક જગ્યાએ પાણી ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ અમુક એવા વિસ્તારો હોય છે કે પાણી જોવા મળતું નથી એના એના વગર જો પાણી જે વિસ્તારમાં પાણી નથી મળતું તે વિસ્તારના લોકો ખુબ પાણી નુ બચાવ કરે છે અને વિચારી વિચારી ને વાપરે છે. જ્યારે તેની સામે ત્યાં પાણી નુ વિપુલ માત્રા હોય છે. ત્યાં ના લોકોક ખૂબ મોટા પ્રમાણમાં પાણી વાપરે છે. અને તેનો બગાડ કરતા હોય છે તો આપણે પાણીની યોગ્ય રીતે કદર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં પણ પાણી આપણને મળી રહે. તમારે કઈ આ બાવાાથી કેવું હોય તો
મિત્રો હું પણ જરૂરથી કહીશ પાણી એ પ્રકૃતિની સૌથી અમૂલ્ય ભેટ છે પાણી વગરની જિંદગી પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી આપણા શરીરનો મોટો ભાગ પાણીથી જ બણેલું છે. આપણે રોજ સવારે વહેલા ઉઠીને ઉઠવાથી લઈને રાત્રે સુઈ ત્યાં સુધી દરેક કામમાં પાણીનો ઉપયોગ કરીશ. પીવા માટે વગેરે વગેરે માં આપણે પાણીનો ઉપયોગ કરીએ છે. તેથી ઘણી બધી ઘણી બધી જગ્યાએ આ પાણીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોવાથી આપણે એ ટાવો જોઈએ. પાણી અમૂલ્ય કુદરતી સંપત્તિ છે જે એ જીવન છે એમ કે એક કે કહેવત છે. પાણીના મહત્વને સ્પષ્ટ કરે છે. તેથી દરેક વ્યક્તિ એ પાણીનું સંરક્ષણ કરવું જોઈએ અને તેની સમજદારી પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. તેથી પાણી માત્ર ખેતીમાં જ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. કાપડ ઉદ્યોગ, દવા ઉદ્યોગ, ખાદ ઉદ્યોગ અને ઘણી ઘણા બધા ઉદ્યોગમાં એ ઉપયોગી બને છે અને પાણી પાણી ની મોટી ભૂમિકાશે. પાણી વગર વિકાસની કલ્પના કરવી મુશ્કેલ છે. તો મિત્રો આપણા દેશમાં ઘણી નદીઓ, તળાવ અને સરોવરો છે. છતાં આજે ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની અછત જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બગાડ વધતી વસ્તી પ્રદુષણ અને ભોગર્ભજન નો અતિશય ઉપયોગ છે ઘણા લોકો નળ ખુલ્લા રાખેછે. વાઢી થવા મધુ પાવા વરસાદી પાણી નો સંગ્રહ કરતા નથી. આ ખરાબ આદતોને કારણે પાણીની સમસ્યા વધી રહી છે. જો. આપણે પાણી નહી બચાવીશું તો આવનારી પેઢી માટે પણ પાણી નહી રહ્યા છે. કદાચ એવો સમય પણ આવે જ્યારે પાણી પાણી માટે ઝઘડા અને સંઘર્ષ થાય છે. તેથી આજથી પાણી બચાવું ખુબ જ જરૂરી છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે પાણી કેવી રીતે બચાવું. તો સૌથી પહેલાં જરૂર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ નળ ખુલ્લા ના રાખવા જોઈએ લીક થતા નળને તરત જ ઠીક કરાવવા જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. વૃક્ષો વધુ માં વધુ વાવા જોઈએ કારણ કે વૃક્ષો વરસાદ લાવામાં મદદરૂપ કરે છે પાણીના મદદરૂપ કરે છે પાણીના દરેક ટીપાનું મહત્વ તો સમજવું જોઈએ. તો મિત્રો સરકારના પ્રયત્નોથી પાણી બચી શકે છે. બચી શકે નહીં દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી પડશે. શા ઘરે અને સમાજમાં પાણી બચાવવાનું સંદેશ આપવો જોઈએ. જો દરેક વ્યક્તિ રોજ થોડું પાણી બચાવે તો લાખો લીટર પાણી બચી બચાવી શકાય. તો આપણે આપણા બાળકોને આવનારી પેઢીને પણ પાણી ન મહત્ત્વ સમજાવવું જોઈએ કુદરતે આપણને પાણી જે અમૂલ્ય ભેટ આપીશ તેનો બગાડ કરવો એ કુદરતે પ્રત્યે બેદરકારી છે અંતમાં હું એટલું જ કહીશ કે પાણી અમૂલ્ય છે. પૈસાથી ઘણી વસ્તુ ખરીદી શકાય છે પરંતુ શુદ્ધ પાણી બનાવી શકાતું નથી તેથી પાણીનો સદઉપયોગ કરીએ તેનો બગાડ ના કરીએ. અને દરેકને પાણી બચાવાનો સંદેશ આપ્યો. તમે તમારો કિમતી સમય આપ્યો એના બદલ હું તમારો આભાર માનું છું.
તમારી સાથે વાત કરીને પણ મને આનંદ થયો ચવા તો પાછો મળે છે હમ